કેમ છો
મજા હું તો મજા મે છું. તમે કેમ છો
બસ અમે પણી મજા મે આ
હા
હવે છે અવાજ
હા આવે છે. હવે આવે છે. આજ આજ આપડે
હા સારું સારું
કે રાજસ્થાન રાજસ્થાન બહુ બધાથી સારો તહેવાર છે હોળી
હા બરાબર છે બરાબર છે સાચી વાત છે બઉ જ માને.
કેટલા બધા માણસ પહેલાં ઘરની સાફ સફાઈ કરે છે ઘર પોતાવે છે. કલર કરાવે છે.
પછી આપણી બધી બીજી ખરીદી કરે છે ઘર ઘરના અંદર રંગોલી દોરે છે. તમિલના તમેમે કરતાસો નને.
હા મોકલું છું મને બઉુ ગમે છે ઓળીને તવાર.
મને પણ બહુ ગમે ને આવું બહુ સરસ તહેવાર કહેવાય.
હા બઉ આપડે મારવાડી રાજસ્થાન માં તો બઉ જ પેલું માને છે.
હા સાાચ્ચી વાત આપ રાજસ્થાની લોકોને પ્રસિદ્ધ છે હો તહેવાાર
હા બરાબર છે એક મહિના પેલા કેટલી ધમાલ હોય ની હોળી આવે ત્યારે
પ્રમાણ ઘર સાફ કરવાના ઘર કને કલર કરવાના ઘર આ ઘરના અંદર રંગોલી કરવાની પછ બધા કલર લાવવાના એ ફ આ ઓળી આવી જાય તો આપણે કેવા કલર લઈ લને ભાગીએ બહાર નહીં એકબીજાને કેવા કલર લગએ
હ બધા રંગ ખેલે દેવરભાભી ખેલે છે દેવરભાભી ભી કેટલી આપડે હોળી ખેલે છે હ આપડે
આ શું જ છે કે આપણે પહેલા ના માણસ થા તો આ હોળી ખેલતો હતા તો બઉુ ગમ દીદી હવે તો બહુ ઓછું થઈ ગયું હવે તો એક બીજાને કલર લગે તો એ ગુસ્સો કરે છે
હા હા ઘરે છે ને
લેન પેલા એટલું બધું નહી કરતા પેલા તો બાપરેે એક અલગીશ એનો ત્યવવાહાર કેલા તો તો
હા સાચી વાત છે હવે તો કલર લગાવો ને તો ગુસ્સે થઇ જાય ના ના કેમ લગાવ્યું
સાચી વાત હ ને આપડે કલર ભી તમે લગાવો ને તો કલર હચી વાત કેહવું ને તને તો કલર બી ના લગાવ જોો અમે એના અંદર કેમિકલ આ આવી જાય કેમિકલ આવે છે કેમિકલ લગાવને તો આપણે મૂડો બધું ખરાબ થઈ જાય એ પાણી રેડો ને એમ પે ગુલાલ નહી આવતો
હા ગુલાલ થી રમો એ ગુલાલ થી રમો છો તો કઈ વાંધો નહી
મુદ્દો મારો ચ છોકરાને ઓળીની ખરીદી કરું છું ને પેલો ગુલા જ લાવું ને એમ તો એને પચકારીને પાણી ભરે ભરેને તો કરવાનું એવું કેમ કે બધા મોટા કલરથી તો આંખ આખ બધું જતું રહે ને તો એના પાણીંદર કલર અંદર કેમ આવે છે તો છોકરાની આંખ બી જતી રહે બહુ વધારે કલર કેમિકલ નાખ છે
હા સાચી વા છે તમારે મારે પણ એવું છે મારી બી છોકરીઓ છે બે નાની નાની છોકરી જ પણ આ કલર લાઈન નથી આપીું
હા પાણી એવું ખેલે ને તો ઓ સારું કહેવાય
હા બરાબર છે
હચી વાતો નને તોું મે તો મહિના પહેલાં તો ઘરનું સાફ સફાઈ કરું છું પછ મારે ગમેી જ મને ગમી જને કે મા કલર ફીકો પડી ગયો તો હું બધો કલર કરાવી દઉ ઘરનો પ કેવી રંગોલીઓ દોરું છું અને આપ છોક બહારને પછી બીા બીજા દિવસે આપ આપણે ઘેર રમવા જઈએ આપણે જો દાંડિયા નહીં રમતા
હમ હમ હમ
માં રાજસ્થાનીમાં શું કહે ઘેર રમવા દાંડિયા પો રાજસ્થાની પર સવારે સુે દુસરે દિવસ પછી અમે ઘેર રમવા જઈએ કે ભાઈ એક દુસરાને આપણા છોકરો થયો તો એને ઢૂઢ કે ઢૂંઢ તો જેનો છોકરો યો તો ને ઢુંંડ કેમ તો એના ઘેરે જઈએ પછી બિચારા પણ છોકરાને વછમમે બેઠા ને લકડીથી ઉપર ડુંડા વ છોકરાને પસે પેલા લો હશે ને તો આપડણે ભજીયા અને કોલ્ડ ડ્રિંક બધા નાસ્તા કરાવે બહુ મજા આવે બધા અમારા મતલબ પરિવાર વાળા બધા ફન્ડ લોગ ને કાકી ને આપણે પરિવાર તો સાસત્ર વાળા બધા એકબીજા ને ઘેર જઈએ ને મીઠાઈ ખાઈ ને એટલી બધી મજા આવે ને
હા ફાગ ઉત્સવ ભી આપડે કેટલો કરે છે ને ફાગ ઉત્સવ ભી બહુ મજા આવે ને
હા ઓફા આપણે ફાગણીઓ કરે છે ને એની બી બજા બધા વાઈટ કપડા પહેરવાના બધાને તો અમારે બી એવું છે હોળીના હા હોળી પતી જાય દસ દિવસ પછી અમારા ફાકરીઓ કરે છે ફાગણીઓનો ફંક્શન કરે છે ને તો બધાને એક જ જરા ડ્રેસ ભલે લાલ લાવે કે વ્હાઈટ લાવે અને આમ તો વ્હાઈટ ને રેડ કેન તો બી સારો કેવામાં હમણા અમારે આગલી ઓળી ગઈ ને એના ઉપર કીધું તું
હમ
તો ફાગડીને તહેવાર કીધોને બઉ મમારે બધા ડાન્સ કર્યો હતો નાસ્તા કીધ્યા હતા એલે આમ ગુજરાતી મેને શું કે કીટી પાર્ટી કીટી પાર્ટી કે ને જેમ આપણે એવું ફાગણીઓ
હા આપડે ફાગડિયામાં બઉજ મજા આવે છે આપડે ત્રીસ પોત્રીસ ચાલીસ બે દિવસ જેટલી બે દિવસ જેટલી જોડાઈ શકે છે જોડી શકે છે પણ બઉજ મજા આવે છે ફાગુચમ માં તો ડાન્સ હા સો દોઢસો બસો જે આપડે
તો પોતપોતાના પૈસા નું લાવ દીધો તો સસ્સો સસ્સો રૂપિયા મેં ને પસ આપણે સો સો રૂપિયા ભેગા કર્યા હતા તો કે બહુ મજા આવી હતી હોળી નો તહેવાર તો આવે ને મહિના પહેલાં મને બહુ મજા આવે કે ઓક મે કલર કરાવ છે ને એ કપડાં લઈશ ને એવું કર્યું માર્કને કલર લાવવા માર્કેટ થી અંદરથી કલર લાવવાના અને ઘરના અંદર રંગોલી દોરવાની મને બહુ જ શોખ છે
હમ
ને મજા પણ બો આવે મને
હા બધા તહેવારો કરતા મને હોળી નો તહેવાર બઉ જ ગમે છે
તો સવાર મેં આપણે ઊઠીએ ને એનાથી પહેલાં કલર કરવા આવી જાય તો પછી અમારે તો શું રાજસ થાને લોકોને કે આપણે નયા નયા લગ્ન કરેલા હોય ને
હમ
એને એને અંદર મૂકી ને બાર લોક લગાવી દે પછી પછી અમારી બધી બ ફ્રેન્ન આવે છે બધા કાકા જે આપણે કાકી સાસુજીન સાસજીન નરદ ને બધા હોવે ને જે જાણીને એ બધા આવે ને પછી બહાર ઉભી રે ને પેલા ફાગણીયાને ગીત ગાવે છે સોંગ કેટલા બધા ગાવે છે બિચારા લોકેટ ના કોલે બધા પૈસા આપે ને ભલે અગિયારસો એકવીસો એવા પૈસા આપે ને તો પછી એને લોક ખોલવાનો
તો પાંચ છ ઘર મેં લોક લગાવી દે ને તો અમે કોઈ અગિયારસો આપે કોઈ એકકીસો આપે એને ઈચ્છા અનુસાર આપે બધા તો એ એ પૈસા લઈએ ને અમે ભેગા કરેને યા તો આપણે ગૌદાન ગૌ ગાય આપણે ગા હોય ને ગૌદાન
હમ
એને કરે નઈ તો ગમે તે વસ્તુ લાવે તો બધા એ એક ને વસ્તુને ભાગ આવી જાય બધાને
બરાબર
એના માટે હોળી આવે ને તો બહુ મજા આવે ખરીદી કરવાની ઘર કલર કરવાનો એમ કરવાનો પેન કે નાસ્તા એ લોક કેટલા બધા નાસ્તા બનાવે એક બી જેના ઘેર જાય પછી અને તેમા રાજસ્થાન નું સબસે બેસ્ટ તહેવાર છે હોળી ઓ રાજસ્થાની રાજસ્થાની લોકો માટે જ છે
એવુ રાજસ્થાન તહેવારી જ કેવાય ને
હા દિવાળી તો બધાને ચાલે છે બાકી હોળી તો બધા આપણે પરદેશ બેઠા હોય ને તો બધા હોળી પર તો રાજસ્થાન ભલે બે દિવસની છૂટી લઈને આવે લેકીન માણસ બધા ઘેર આવે છે. કેમ કે હોળીનો તહેવાર જ અમા રાજસ્થાની લોકોને બહુ બહુ પ્રસિદ્ધ કહેવાય છે.
હમ. બહુ મજા આવે છે.
હાચી વાત. દિવાળીને આપણે આપડે કોઈ ભાઈ આપણે ઘરવાલા બધ દેવર, જેેઠ બધા બહાર રેતા હોય ને તો દિવાળી પર ના આવે હોળી પર આવે. કે હોળી આપણે રાજસ્થાનની બહુ પ્રસિદ્ધ તહેવાર છે ને પો તહેવાર આવું જ જોવે.
ઓ તહેવાર આવું જ જો. ગમે તે તહેવાર હોય તહેવાર તો આવું જ જોવે. તો બધા માર્કેટવાળાની બધારે બેચારાની ખરીદી થાય ને. બધા ધંધા લઈને બેઠા હોય તો.
હાચી વાત હે કે નહીં?
હમ
હલો
અવાજ ની અવાય ની આવી રહી છે આની.
તમને ગમે છે હોડી? એમ કઉં મન તો બઉ જ ગમે છે એમ.
આ હા મન ગમે છે ને.
હમ
હોળી તો હોળીનો તહેવાર તો મને બઉ ગમે છે. ને ખરીદી પર પર બહુ કરું ને. ઘરનું બી બધું સજાવટનું કામ હું વધારે કરું છું.
સાચી વાત છે.
પહેલા ઘરની સજાવટ કરવા પછી બીજું કામ કરવાનું. કે મને બહુ શોખ બહુ છોખ છે મને. ગંદ ઘરના અંદર રંગોલી ડોરવાનું. આપણે ગમે તે ભગવાનના મંદરના બાર રંગોલી દોરવાનો. પછી આપણે સેટ બાર જોપા ઉપર રંગોળી દોરવાનું. કલર કરવાના ને ગમે તે અલગ અલગ કલર લાઓ ડિજાઇન
હમ હમ બિલકુલ હા સાચી વાત હમ. હા મને પણ ગમે છે બહુ જ આપ એકબીજાને પાણી રેડવાનું ને બહુ જ મજા આવે છે.
હાચી વાત હે. એકબીજા સોકરા કેવા દોડતા હોય ને એક બીજાના ઉપર પાણી રેડે.
હહ
લેકીન પહેલાના પહેલાના જમાનામાં શું પહેલાના જમાના માં ગુસ્સો નહી કરતા. હવે તો હવે તો ગુસ્સો બી ફટાફટ વધારે કરે છે. જેને એમ હા ઘણા જણા જ જ ઝઘડો કરે જ છે ને.
હમ હમ તરત ઝગડો જ કરી દે ને એટલે આપણે મજા નથી આવતી.
બહુ સારા તા. પહેલાંના માણસ બહુ સારા તા.
હા એટલે હવે તો રમવાનો શોખ ઓછું થઈ ગયો છે. કે લોકો બધા એવા થઈ ગયા છે ને એટલે ઝઘડા કરે છે તરત. તો એટલે હવે થોડું ઓછું થઇ ગયું છે.
હાચી વાત હૈ. લેકિન રાજ તાની પ્રસિદ્ધ તહેવાર આપણે હોળીનો જ કહેવાય.
હા હા હોળી
હોળીનો સબસે બેસ્ટ તહેવાર છે.
હહ બેસ્ટ તહેવાર છે. બહુ જ મજા આવે. લોકો બધા હહ બધા બાર બેઠાલા લોકો લોક ઘરે આવે છે બિચારા નહીં?
હા હોળી પર જ દિવાળી પર નહી આવે. હોળી પર તો ભલે દો દિવસ ની છૂટી આલે તો બી આવું જ પડે એવાને.
હા બધા આવે છે. ઘરે મજા આવે પણ.
તહેવાર છે ને એના માટે. તહેવાર તો આવું જ જોવે.
હા સાચા જશે તમારે
તો તમારે પણ આવતા હશે ને કોઈ
હા આવેશે્યાન મારે પણ આ્ય છે
તમારી બી છોકરીઓને તમે કલર વલર લાવતા હશો ને
હા રાો છ ત્રણ મામાં દીક્રી રમે આજબજુળા
કલર વલર નહ લાવવાના પેલા ગુલા લાવવા ને બો લાવવાનો તો કલરમાં કેમિકલ આવે જે બધાને આંખમાં જાયને તો આંખ જતી રહે છોકરોને
તણ મા દીકરી અમે ગુલાલ થી જ રમી આજુબાજુ વાળા બધા રમત તો ઠીક ર ગુસ્સે થાય કોઈ પરેશાન કે આમ ના કરવા તમેમે ત્રણમાં દડીક્રી જ રમ્યા કરો
સાાચી વાત હૈ
હા નામત્રંગ મળીિક્રી
કેમ કે અમે ટાઈમ નથી ને અમે બહુ ગુચ્છ થઈ જાય પણ આના થ હવે એટ બી આપણે કરીએ તોડ
હા આ ગ ઓળી આ ગઈ ઓળી ગઈ તમે ત્રણ મા ફેમિલી ફેમિલી જ રમ્યા કર્યા અંદર અંદર ઘરમાં જ
ફેમિલીમાં આપણા બધા બહુ જણાવો મજા આવે
હા ફેમિલી ફેમિલી મે બઉ જ રમવાની
એકબીજા ભેગા થઈને ગમત કરીને મજા આવે આપણા ફેમિલી વાલા હોય તો
હા હા સાચી વાત છે તમારે ઘરના ઘરના બહુજ મજા આવી રમવાની
અરી સાથે વાત કરવાની બહુ ગમી છે ચલો પછી કરીશ ઓલ કોલ
હા હા મને પણ મજા આય છે પ જોડ વાત કરાવની